હા હું મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું.
તો આજે આપડે કયા ટોપિક પર વાત કરીએ.
હા મેં વિચારતી છે કે વરસાદ આવતો છે તો વરષદ ઋતુ ઉપર વાત કરીએ.
હા આપડ વારી સરપરે વાત કરીએ તમે મને એના વિશે થોડી. વાત કરશો.
હા હું કરું છું. વર્ષઋતુ વર્ષઋતુ. માં મને ખુબ મજા આવે છે વર્ષા ઋતુ માં. વરસાદ વરસાાઋતુ ન સૌંદર્ય માં વરસાદ પડતા જ. ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે ઝાડ પાન ઘાસ બધું નવું જીવન પામે. મે છે. આકાશમાં કાળા કાળા ઢીબા વાદળો અને મેઘધનુષ નો નજારો જોવા મળે છે. એટલે વર્ષા ઋતુ માં મજા આવે છે નદી તળાવ. પાણી થી શંકાઈ જાય છે બાળકો. કાગળની હોડીી બનાવીને. વરસાદ વરસાદ આવે છે એટવાનું. મજા લે છે વર્થા રીતમાં થોડાક લાભો છે. તે ખેતી માટે આ આશીર્વાદ રૂપ જેવું છે ખેડૂતો વરસાદની રા. રા જોતા હોય શે. સારો વરસાદ થાય તો પાક સારો થાય અને દેશમાં અનાજની અછત ન સર્જાય. ગરમીથી રાહત આપે છે. ઉનાળાની આ કરી ગરમી અ પછી ઠંડો પવન અને વરસાદ શરીર અને શરીર અને મનને શાંતિ આપે છે. શ્રાવણ મહિનામાં નાગપંચ તેઓ રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવાર આવે છે. લોકો ગરમા-ગરમ ભજીયા અને ચાની મજા માણે છે. વર્ષાઋ ઋતુમાં અમુક ઘણી મુશ્કેલીઓ પણ આવે છે. વધુ પડતો વરસાદ પૂર લાવે શે.
લાવે શે. પ
પાણી ભરાઈ જવાથી વાહનો વ્યાર થોરુ ખોરવાઈ
ખોરવાઈ જાય. એને કારણે મચ્છરો ને માખી
લાઈક રોગચાડો માં વધારે થાય છે. ગામડામાં કાચા મકાનો પડી જવાનો ભય રહે શે. વર્ષાઋતુ સુખ અને દુઃખ બંને લાવે છે, છતાં તેનું આગમન તો નઈ ગમે છે. કવિઓ વરસાદ પર અનેક ગીતો લખ્યા છે. આપણે વરસાદ પાણીનો સંગ્રહ કરવો જોઈએ. અને ચોખ્ખાઈ રાખવી જોઈએ. જેથી રોગો ન ફેલાય. પ્રકૃતિ આ ભેટને વધાવીએ અને સાચવીએ.
હા હું તમને એના વિશે થોડી માહિતી આપું છું ભારતમાં મુખ્યત્વે ત્રણ. ત્રણ ઋતુઓ આવે છે ઉનાળો. વસા વર્ષાઋતુ અને શિયાળો તેમાં વર્ષાઋતુસોને ખૂબ. ખૂબ જ પ્રિય લાગે છે. ઉનાળાની કડકડતી ગરમી પછી વરસાદના પ્રથમ ટીપા પડતા જ પ્રકૃતિમાં નવી તાજગી છવાઈ જાય છે. વર્ષાઋતુમાં આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે, અને ઠંડા પવનો ફૂંકાય છે. વરસાદ પડ તા નદીઓ, તળાવો અને કુવાઓ પાણીથી ભરાઈ જાય છે. વૃ ક્ષા અને છોડ લીલા છમ બની જાય છે. ચારે તરફ હરિયાળી છવાઈ જ તા કુદરતનું સૌંદર્ય વધી જાય છે. વર્ષાઋતુની ઋતુની રાણી કેવામાં આવે છે. ઋતુઓની રાણી કેવાનું એક કારણ છે કે આપણને એ સૌથી વધુ આનંદ પણ આપે છે, લીલું છમ સૌંદર્ય પણ આપણને જોવા મળે છે. અને આપડા અન્નદાતા કેવાતા એવામ ખેડૂતો માટે વરદાન થાય છે. ખેડૂતો માટે વરસા તો. ખુબ જ મહત્વપૂર્ણ છે. તેઓ વરસાદના પાણી થી ખેતરોમાં વાવણી કરે છે. સારો વરસાદ પડે તો પાક સારો થાય છે. અને દેશની સમૃદ્ધિ મદે છમ. વરસાદ પશુ-પક્ષીઓની તમામ જીવસૃષ્ટિ માટે પણ જીવ વન દાત્તા છે. જો કે વધુ પડતો વરસાદ પૂર, રસ્તાઓમાં પાણી ભરાવા અને ખેતીને નુકસાન જેવી મુશ્કેલીઓ પણ ઉભી કરે છે. જેથી યોગ્ય પ્રમાણમાં પડતો વરસાદ જ સૌ માટે લાભદાયક છે. વર્ષાઋતુ માં વર્ષઋતુમાં આખે લીલું છમ છવાઈ જાય છે. જાણે કે ધરતીમા તારે લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કુદરતી સૌંદર્ય પણ ખુબ જ આપણને જોવા મળે છે. વર્ષાઋતુ ઉનાળો પૂરો થયા એટલે તરત જ આવી જાય છે. વર્ષા ઋતુ એટલે વરસાદની ઋતુ. વર્ષા ઋતુમાં આકાશમા કાળા કાળા વાદળો છવાઈ જાય છે અને વાદળોનો ગડગડાટ. સાથે વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પોહચે છે. વર્ષાઋતુમાં મુશળધાર વરસાદ આવે છે. અને ચારે બાજુ પાણી-પાણી થઈ જાય છે ત્યારે ગામના બધા જ લોકો ખુશખુશાલ થઈ જાય છે. બાળકો પાણીમાં કાગળની હોડી બનાવે છે. અને ખુબ આનંદ માણે છે. સાથે-સાથે પાણીમાં છપછપિયા કરવાનો આનંદપણ રહે છે. વર્ષા ઋતુના આવાથી રસ્તા ખરાબ પણ ની રહે. રેઇનકોટ પેરેલા, લોકો છત્રી ઓડેલા લોકો જોવા મળે છે. વર્ષા ઋતુ શરૂ થતા ખેડૂતો રાજીના રેડ થઈ જાય છે. અને તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. છે. થોડા દિવસો પછી એક લીલુંચમ ખાસ ઉગી નીકળી છે તેનાથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. વર્ષાઋતુ એ પ્રાણી માત્ર ને જીવનનો આધાર છે. જેથી બધા જ લોકોને એનો ગુણગાન ગાય છે અને વર્ષાઋતુ ઓમા હમાં ઘણા બધા તહેવારો પણ આવે છે. જન્માષ્ટ તમીમ, રક્ષાબંધન. અનેક એવા તહેવારો આપ આપને જોવા મલે છે. એમ વર્ષાઋતુ એ મારો પ્રિય તહેવાર પણ કેહી શકાય અને ઋતુ પણ કેહી શકાય કેમ કે વર્ષા ઋતુની અંદર ઘણા બધા તહેવારો આવે છે જે મને ખુબ જ ગમે છે. અને એ મારી પ્રિય ઋતુ. પણ છે. શું તમે મને એના વિશે કઈ બીજું કેવા માંગો છો?
હા હું વર્ષા ઋતુ પર થો બે ત્રણ કહેવતો કહું. કેહવતો હ આવરે વરસાદ ભર્યો વરસાદ વરસેવાનો પૈસો અને વરસાદનું પા ક્યારે નકામું ના થાય. ચોમાસુ ચાર મહિના બાકી આઠ મહિના પાણીની ચિંતા તાં વર્ષાઋતુ એ પ્ર પ્રકૃતિનો ઉત્સવ છે. તે જીવન આપે છે ધરતીને નવપલ્લિત કરે છે પણ તેનો આનંદ સાવચેતી થી માણવું જોઈએ.
વર્ષાઋતુ.
વર્ષાઋતુ નો સમયગાળો અને હવામાન જોઈએ તો ભારતમાં વર્ષાઋતુ નો સ સામાન્ય રીતે જૂન ના બીજા અઠવાડિયાથી સપ્ટેમ્બર સુધી રહે છે. હવામાન ખાતા પ્રમાણે અષાડ, શ્રાવણ અને ભાદરવો એ ત્રણ મહિના મુખ્ય છે. આ સમયે નેતુંત્યના ચોમાસા પવનનુ અરબી સમુદ્ર થી ભેજ લઈને આવે છે અને વરસાદ પડે છે. તાપમાન જોઈએ તો પચીસ સેલ્સિયસ ડિગ્રી થી પાંત્રીસ સેલ્સિયસ ડિગ્રીની વચ્ચે રહે છે. ખેતી અને ખેતી ગુજરાત સહિત આખા ભારત માટે વર્ષા ઋતુ કરોડ રજુ સમાન છે અને ખરીફ ઋતુ પણ કહેવાય છે. જેમાં મુખ્ય પાક ડાંગર, મકાઈ, કપાસ, મગફળી, તલ, બાજ . સારો થાય એ તો ખેડૂત ખુશ થાય. એટલે જ કહેવાય ખેત ઉત્તમ ખેતી મધ્ય વેપાર પ્રકૃતિ અને જીવન સૃષ્ટિ વરસાદ પડતા જ સૂકી ધરતી લીલીસમ થઈ જાય છે કશ્મીર થી કન્યાકુમારી સુધી હરિયાળી છવાઈ દેડકા ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉં કરે, મોર કળા કરે. ઝાડ પર નવા પીપળા ફૂટે. નદી, ઝરણા, ધોધ જેવા થઈ જાય ગુજરાતમાં સાપુતારા વિલસ હીલ ડાંગના જંગલો. થડ તળાવ ખીલી ઉઠે છે તળાવ ડેમ ભરાય છે. આખું વર્ષ પીવાનું અને હવા સાફ થાય અને પ્રદુષણ ઘટે વૈજ્ઞાનિક કહે છે કે એક ઇંચ વરસાદ. એક એકર જમીન પર લગભગ એક લાખ લીટર પાણી આપે છે. ચોમાસા દરમિયાન સાવ. કારણે ઝાડા ઉલટી ટાઈફોઈડ મેલેરિયા. થાય છે તેથી. ઉકાળેલું પાણી પીવું અને બહાર નો ખોરાક ટાળવો જોઈએ જેમ કે. ભજીયા વેફર ને એવુ ખાવુ ન જોઈએ સલામતી વીજળી ના થંભલા. અને ઝાડ નીચે ઉંધા ન રહ્યું ચોમાસામાં પાણી ભરાય એટલે રસ્તે વાહન ધીમે. ચલાવું ઘર છાપ. કે ચેક કરવા વાળા નાળા સાફ રાખવા જેથી પાણી ન ભરાય
હા તમે મને ઘણી બધી. વર્ષ ઋતુ માં સાચેતી રાખવાની વાતો પણ જણાયેલી છે મન જાણી ને ખૂબ આનંદ થયો. તમને કહું ને વર્ષાઋતુ માં મોર ખુશ થઈને ટમકા કરે છે. મોર કળા કરી ને નાંચે. છે ને દેડકા રવ રવ કરવા લાગે છે. વરસાદ પડતા ખેડૂતો ખુશ રહે છે. અષાઢ માસથી વર્ષાઋતુ નીમ સરોવર થાય છે એમ શિયાળામાં ઠંડી પડે છે ઉનાળામાં. ગરમી અને ચોમાસામાં વરસાદ આવે છે આ ત્રણ ઋતુમાંથી મને વર્ષા ઋતુ ખુબ જ ગમે. ગમે છે. આખું લીલું ચમ જોવા મળે છે વોટરફોલ નદીઓ તળાવો. પાણી થી ભરાઈ જાય છે જે દ્રશ્ય મને ખુબ જ વહાલું છે. તમારી જોડે મને આજે. વર્ષાઋતુ વિશે વાત કરીને ખુબ આનંદ. થયો તમે એના વિશે મને ખુબ માહિતી આપી સાથે સાથે તમે મને વર્ષા ઋતુ શું કાળજી રાખવી જોઈએ તેના વિશે પણ જણાવ્યું. અને વર્ષાઋતુ નું મહત્વ ખેડૂતો માટે શું છે તમે મને એ પણ જ જણાવ્યું છું તો તમારી જોડે વાત કરીને મને ખુબ આનંદ થયો. એવી જ રીતે ચાલો આપણે બીજા ટોપિક પર પાછા મળીશું તમારો ખુબ ખુબ. ખુબ આભાર.
તમારો પણ ખુબ ખુબ આભાર.